ઓકે.
મજામાં તમે કેમ છો.
બસ મજામાં આજે આપડે પરમ પરાનો વેપારીકરણ વિશે વાત કરીશું.
ઓહ સરસ.
આજકાલ એક વાત બહુ ધ્યાન ખેંચે છે. આપણા પરંપરાઓ હવે ધીમે ધીમે વેપાર બની રહી છે. એવું નથી લાગતું.
સાચી વાતચી બરાબર કહ્યું. પહેલાના સમયમાં જે પરંપરા ભાવના અને સંસ્કાર માટે હતી એ હવે કમાણી નું સાધન બની ગઈ છે.
ઉદાહરણ તરીકે જો લગ્ન વિધિઓ પહેલા તો સાદગીથી થતા પરિવાર અને સમાજ સાથે હવે તો બધું ઇવેન્ટ મેનેજમેન્ટ બની ગયું છે.
સાચું કહું તમે એટલે ડેકોરેશન ડિઝઇનર કપડા પ્રી વડિંગ સુંટ એમાં પરંપરા કે
માત્ર લગ્ન જ નહીં તહેવારોમાં પણ દિવાળી નવરાત્રી પહેલા ભક્તિ અને આનંદ માટે ઉજવાતા હવે તો સ્પોન્સરશીપ ટિકિટ બ્રાન્ડિંગ સાથે જોડાઈ ગયા છે.
સાચી વાત કહી તમે નવરાત્રીમાં તો ખાસ પહેલા ગરબા ગલીમાં કે મંડળ મંડળમાં થતા હવે મોટા ગ્રાઉન્ડમાં ટિકિટ લઈને જવું પડે છે. એમાં પણ વીઆઈપી પાસ
બિલકુલ સાચી વાત છે, હા અને કપડા પણ પર પરંપરાગત વસ્ત્રો હવે ફેશન ઇન્ડસ્ટ્રી નો ભાગ બની જ ગયા છે. એમાં ખરાબ કઈ નથી. પણ એનો ભાવ એટલો વધી ગયો છે. કે સામાન્ય માણસ માટે મુશ્કેલ બની જાય છે.
આ બધું કેમ થઈ રહ્યું છે, એવું તમને કેમનું લાગે છે.
મને લાગે છે, કે લોકોની માનસિકતા બદલાઈ ગઈ છે. હવે બધું શો ઓપ માટે થાય છે. પરંપરા હવે ઓળખ કરતા વધારે સ્ટેટસ બતાવવાનું સાધન બની ગઈ છે.
ઓ પણ એ દ્રષ્ટિકણ થી જોઈ તો એથી રોજગાર પણ વધી રહ્યો છે ને. ડેકોરેટર ડિઝઇનર કલાકારો બધાને કામ મળે છે.
એ વાત પણ સાચી છે, એટલે વેપારીકરણને સંપૂર્ણ ખોટું પણ કહી શકાય નહી. પણ સંતુલન જરૂરી છે.
ઓ તો સંતુ એટલે શું
એટલે કે પરંપરાનો મૂળ અર્થ ભૂલવો નહી ભલે આપણે આધુનિક રીતે ઉજવીએ પણ એની પાછળનોો સંદેશ અને ભાવ જાળવી રાખવો
સાચી વાતી જેમ કે નવરાત્રીમાં ફક્ત નાચવા માટે નહી. પણ દેવીની આરાધના અને આત્મ શુદ્ધિ માટે પણ સમય આપવો જોઈએ
બિલકુલ સાચી વાત છે અને લગ્નમાં પણ દેખાવ કરતા સંબંધની મહાનતા સમજવી જોઈએ.
અને આજકાલ સોશિયલ મીડિયા પણ આમાં મોટો ભાગ ભજવે છે. બધું પરફેક્ટ દેખાડવાની દોડમાં લોકો વધુ ખર્ચ કરીે છે.
સાચું લોકો બીજાને જોઈને પ્રેરાય છે. પણ ઘણી વાર એ પ્રેરણા દબાણ બની જાય છે.
એટલે જ ઘણા લોકો દેમાં ડૂબી જાય છે. ફક્ત એ ઇવેન્ટ માટે
હા અને પછી એનો બહુ જ વર્ષો સુધી સહન કરવો પડે છે.
તો આનો શું ઉપાય હોય શકી
મને લાગે છે કે શિક્ષણ અને જાગૃતિ જરૂરી છે. લોકોને સમજાવવું જોઈએ કે પરંપરા શા માટે છે. અને એને કેવી રીતે સરળ રીતે જીવવી
પરિવાર પણ અહી મહત્વનોો ભાગ ભજવી છી. જો વડીલો સરળતા શીખવી તો નવી પેઢી પણ એ અનુસરી
હા અને સમાજ પણ જો સમાજમાં સરળ ઉજવણીને પ્રોત્સાહન મળે તો લોકો પણ બદલાશે
એક બીજો મુદ્દો પણ છે. પરંપરાની પેકેજિંગ હવે બધું કલ્ચરલ પેકેજ તરીકે વેચે છે.
જેમ કે ટુરિઝમમાં ગામડાની પરંપરા પણ હવે એક્સપિરિયન્સ તરીકે વેચાય છે.
એમાં પણ બે પાસા છે. એક તરફ પરંપરા વિશ્વમાં ફેલાય છે. અને બીજી તરફ એનું વ્યા વ્યાપારીકરણ થાય છે.
એટલે ફરીથી એ જ વાત સંતુલન જરૂરી છે.
હા અને વ્યક્તિગત સ્તરે પણ વિચારવું પડશે. આપણે શું માટે ઉજવી રહ્યા છીએ દેખાવ માટે એમનથી
જો દરેક વ્યક્તિ આ વિચારશે તો ચોક્કસ બદલાવ આવશે.
સાચું પરંપરા એ માત્ર રીત રિવાજ નથી. એ જીવન જીવવાની રીત છે.
અને એ જીવન શૈલીને જાળવી રાખવી આપણા હાથમાં છે.
અંતમાં એક વાત વેપારી કરણ રોકવું શક્ય નથી પણ એમાં ખોવાઈ જેવું ટાળી શકેાય છે.
બરાબર આપણે જો જાગૃત રહીશું તો પરંપરા પણ જીવંત રહેશે. અને આધુનિકતા પણ સંતુલિત રહેશે
સાચી વાતચી એક વાત ધ્યાનમાં આવે છે. કે આજકાલ બાળકોને પરંપરા વિશે જે સમજ મળે છે. એ પણ વેપારીકરણ થી પ્રભાવિત થઈ રહી હતી.
હા બરાબર બાળકો હવે તહેવારોને મજા અને શોપિંગ સાથે જોડે છે. પરંપરાના મૂળ અર્થ સાથે નહીં
જેમ કે દિવાળીમાં ફટાકડા ગીફ્ટ લાઈટિંગ પણ એ પાછળનો આધ્યાત્મિક અર્થ અંધકાર પર પ્રકાશની જીત એ સમજવામાં નથી આવતું
એ માટે ઘરમાં વાતાવરણ પણ મહત્વનું છે. જો માતા પિતા સમજાવશે નહી તો બાળકો ક્યાંથી શીખશે
અને સ્કૂલમાં પણ પરંપરા વિશે માત્ર ફંક્શન તરીકે શીખવાય છે. જીવન મૂલ્ય તરીકે નહી.
સાચું હવે સ્કૂલમાં પણ તહેવારો ઇવેન્ટ બની ગયા છે. કોસ્ટ્યુમ, પ્રાઇસ, ફોટોગ્રાફી પણ અંદરની લાગણી ક્યાંક ગુમ થઈ જાય છે.
બીજી એક રસપ્રદ બાબત ધાર્મિક સ્થળો પણ હવે વ્યાપારી બની રહ્યા છે.
હા તમે જોયું હશે અમુક મંદિર મંદિરોમાં વીઆઈપી દર્શન થાય છે. સ્પેશિયલ ટિકિટ હોય છે. આ બધી જોઈને લાગે છે. કે ભક્તિ પણ પૈસાથી માપવામાં આવે છે.
પહેલાના સમયમાં તો લોકો શાંતિ થી જઈને પ્રાર્થના કરતા હવે તો ઝડપી દર્શન માટે પણ પૈસા ખર્ચવા પડે છે.
આથી એક પ્રકારની અસમાનતા પણ ઊભી થાય છે. જેની પાસે પૈસા છે. તેને વધુ સુવિધા
પણ કેટલાક લોકો કહે છે. કે આથી મંદિર નું સંચાલન સરળ બને છે.
હા પણ એ માટે ભક્તિની સમાનતા ખોવાઈ જવી જોઈએ.
નહી એ સાચું નથી ભક્તિ માં બધા સમાન હોવા જોઈએ
એક બીજી વાત પરંપરા કલા અને હસ્તકલા એ પણ હવે બજારમાં વેચાવા લાગી છે.
એમાં તો થોડું સારું પણ છે. કલાકારોને તેમની મહેનત નું મૂલ્ય મળે
હા પણ ઘણી વાર મોટા બ્રાન્ડસ એ કળા ને પોતાના નામે વેચે છે. અને મૂળ કલાકાર પાછળ રહી જાય છે.
એટલે મૂળ પરંપરા અને એની ઓળખ જાળવવી પણ એટલી જ મહત્વની છે.
આજકાલના કલ્ચરમાં ફેસ્ટિવલ પણ ખુબ થાય છે. જેમાં પરંપરા એક શો બની જાય છે.
હા લોકો જોવા જાય છે ફોટા પાડે છે પણ એમાં જોડાતા નથી
એટલે પરંપરા અનુભવમાંથી દૂર થઈને ફક્ત દર્શન બની જાય છે
એક પ્રશ્ન છે શું આપણે આ બદલાવને સ્વીકારી લઈ કે એની સામે ઉભા રહીશું
મને લાગે છે કે સંપૂર્ણ વિરોધ શક્ય નથી સમય સાથે બદલાવ આવવો સ્વાભાવિક છે
તો પછી શું કરવું
બદલાવને સ્વીકારતા પણ મૂળ મૂલ્યોને જાળવવા એજ સાચો રસ્તો છે
હ એટલે કે મોડનાઈઝેશન વિથ રૂટસ
બરાબર જેમ કે તહેવાર ઉજવીએ પણ એમાં પરિવાર સાથે સમય પસાર કરીએ ભક્તિ અને સંસ્કાર જાળવી રાખીએ
અને ખર્ચ પણ સમજદારીથી કરી દબાણમાં આવીને નહી
હા કારણ કે ઘણી વાર લોકો બીજાને જોઈને પોતાના પર ભાર મૂકે છે
સાચી વાચી એક બીજો પાસો સોશિયલ મીડિયા ઇન્ફ્યુલેશન તેઓ પરંપરાને કેવી રીતે રજૂ કરે છે એ પણ મહત્વનું છે
આપણેે આ સંવાદ વિશે ફરી ચર્ચા કરીશું
ચોક્કસ
નમસ્તે
હ નમસ્તે